હા.
રાધે હું મજા
રા રાધે રાધે હું પણ મજામાં છું બાકી શું ચાલી રહ્યું છે?
બસ કઈ નહી જોવો. અત્યારે તો બેઠા બેઠા એ જ જોને વિચારતી હતી કે આપણે જેટલા બધા કપડાં લાવીએ છીએ પણ કેટલા બધા ફેશન આમ વારે ઘડી બદલાતા હોય છે તો આપણે તો કશે જવું હોય તો એમ જ વિચારીએ કે આપણી પાસે તો કપડાં
હા એ તો તમે સાચું કહ્યું કે જો ને આજ કાલ આધુનિક ફેશનનો ઘણો ટ્રેન્ડ વધી રહ્યો છે નહીં? ખાસ કરીને આપડી જો નવી જો આપણી નવી પેઢી આવી છે ને, એના નવા નવા કપડાઓ અને સ્ટાઈલો કેવી રીતે એ લોકો અપનાવે છે.
સાચી વાત કરી તમે. અત્યારે મતલબ બહુ ફેશન વધી રહ્યું છે. કેવી અ જાતની જાતની જીન્સ સો આવે છે. મોમ ફિટિંગ, બોયફ્રેન્ડ જીન્સ અને ઓવર સાઇઝ ટી શર્ટ. હવે લોકો કેવા પોતાની સાઈઝ કરતાં મોટા મોટા કપડાંઓ પણ પહેરે છે. એકદમ ઢીલા ઢીલા કે, એ પણ ફેશન થઈ ગયું છે.
હા, ઈ વાત તમારી ખરી. અને તમને ખબર, ફેશનથી છે ને માણસની આ ત્મા ઓકે આત્મ એ હોય ને શું કેને, આત્મવિશ્વાસ પણ વધે છે.
હા, એ વાત તો સાચી છે. કેમકે, જો આપણે સારા કપડાં પહેરીશું, સારા આપણે ડ્રેસઅપ કરીને રઈશું, એકદમ આપણે પ્રેઝેન્ટટેમ્પલ બ ર રહેસું ને સારા તો આપણો આત્મવિશ્વાસ તો વધી જ જાય છે. આમ, જો કેવું તમે જો, ઉદાહરણ તરીકે જે દિવસે તમે નવાં કપડાં લાવશો ને, તો તમે એને ટ્રાય કરશો, પહેરશો તો તમને અંદરથી કેવી એક અલગ આમ આત્મવિશ્વાસ આવશે, તમને અંદરથી કેવું સારું લાગવા લાગશે ને.
હા એ તો છે. અને અ અને ખબર અને શું કે ફેશનની સાથે સાથે આપણે છે ને આરામદાયક કપડાં પહેરવાનો પણ, મહત્વ રાખવું જોઈયે ને! ઓનલા અં એ જો આપ આપણે આવી ગરમીમાં જેમ કે આપણે સૂતી કપડાં પહેરી આપણે આરામદાયક કપડાં પહેરીએ, તો એ આપણે ફક્ત ફેશન જોઈ ને નહી પરંતુ આપણને આરામદાયક મળે એવા કપડાં પણ પહેરવા જોઈએ.
બિલકુલ બરાબર વાત તમારી વાત છે, કેમકે જો ફેશનના અનુરૂપ તમે ચાલો એમાં કોઈ વાંધો નથી, પણ પછી ફેશનને ફેશનમાં જ ચાલોને તમે તમારા શરીરને કષ્ટ આપો તેવા કપડાં પણ તમે પેરો તો એ યોગ્ય નથી તમારા શરીરને આરામ મળે, તેવા તમે જેમાં કમ્ફર્ટેબલ ફીલ કરતા હો, એવા તમે કપ કપડાં પહેરો. અને ફેશન તો આજે કંઈક બીજું ફેશન તો કાલે કઈક બીજું
સાચી વાત કીધી તમે, અને આજુ ને બાબતો છે ને આ નવી પેઢી આ જાત સોશિયલ મીડિયા અને ઓનલાઈન બધું, અ આવી ગયું છે ને ત્યાારથી જ આ ફેશન ની વધારે થઈ ગયું છે. એ લોકો ના અંદર
કરો ત્યારે આપ અ જયારે આપ જે જૂની ફેશન છે ને તે પાછી હમણાં આવે જે તમને ખબર હશે. જ્યારે આપણા ટાઈમમાં જે નાઇન્ટીઝના દોરમાં નબ્બેના દશકમાં જે આપણે ઓલી બોલ બેટ તમવાડી પેન્ટ ટોપ નહીં પહેરતા હતા તમે જો ને એ જ બધી ફેશન પાછા હમણાં આવી રહી છે. અ મેટ્રોવાળી ફેશન પાછી હમણાં અત્યારે આવી રહી છે. પછી તમે ટ્રેડિશનલમાં પણ લઈ લો કે જે ગોટ પટા પટ્ટી નો વર્ગ છે હા જ દુશી દોરી નો વર્ગ છે કે પછી કંઈ પણ જે ઝૂ ઝૂડવાણી વર્ગ છે તે પાછા હમણાં નવા નવા અ આ ફેશનમાં બદલાઈને આવી રહ્યા છે.
હા એ વાત તો તમારી ખરી એ બધી જૂની ફેશનનો જ પાછી આવી ગઈ છે ભલે કપડાં હોય કે હેરકટ હોય એ બધું જૂનું પાછું નવું બનીને આપડી અગાડી આવી રહ્યું છે. અને તમને ખબર આ જે અ કેને ફેશન એવી હોવી જોઈએ કે વ્યક્તિના સ્વભાવ અને જરૂરતને અનુરૂપ હોય ને ફક્ત આધુનિક ફેશનનું જ નહીં એને આપણે કેવી રીતે એને કરી શકીએ એ પણ આપણે જોવું જોઈએ.
હ બિલકુલ. આપણે અ કપડાં આપણે છે ફેશનના અનુરૂપ કે લોકોને સારા લાગે એના માટે નથી પહેરતા આપણે આપણને શું ગમે છે આપણે ક સામાં કમ્ફર્ટેબલ છે. આપણને જો આપણે કોઈપણ કપડાંમાં કમ્ફર્ટેબલ હોય ને તો લોકો શું વિચારશે એની ચિંતા નહીં કરવાની તમે જેમાં કમ્ફર્ટેબલ છો એવા કપડાં તમે
પહેરવા જો હા સાચી વાત ક હતી અને જો પરંપરાગત અને આધુનિક ફેશન નો સંયોગ પણ ખુબ જ સુંદર લાગે છે. હવે લોકો જોઓ ને ઘણા લોકો કેવું પ છે કુર ત સાડી અને અન્ય પરપ વસ્ત્રોમાં આધુનિક સ્ટાઈઇલ ઉમેરે છે. છે નહી. એટલે મતલબ ફેશન માત્ર કપડાં નથી પરંતુ. અ પોતાની ઓળખાણ વ્યક્ત કરવાની પણ એક રીત છે નહી.
બિલકુલ અત્યારે કેવું ઇન્ડો વેસ્ટર્ન. જમાનો આવી ગયો છે કે લોકો વેસ્ટર્ન અને. વેસ્ટર્ન અને ઈન્ડિયન આઉટફિટ બહુ મિક્સ કરીને ઈન્ડો વેસ્ટર્ન પહેરે છે. અ ઘણા લોકો જો તમને. ખબર છે કે અમે એવા કેટલા લોકો જોયા. કે જે પોતાના દિમાગથી પોતાની આઈડિયાથી એટલું સારું સારું કપડામાં ક્રિએટ કરે છે ને. કોઈ વ આમ ફાલતુ વેસ્ટ. માથી બનેલો. એટલો સારો ડ્રેસ તૈયાર કરી શકે છે જેમકે તમે જુઓ આજે આપણા ઘરમાં. ઓલા બોરા નથી આવ અનાજ ભરવાના અને બોરા એ બોરા માંથી પણ લોકો મતલબ એમનો એક અ ડ્રેસ તૈયાર કરી લે છે પછી પેપરમાંથી પણ ડ્રેસ બનાવી લે એટલે એક એવા છે મેં જોયા મેં એમને જોઉં છું એટલા સારા સારા એ એક યુનિક યુનિક. આઈડિયા ઓફ યુનિક યુનિટ. કોન્સેપ્ટથી એ ડ્રેસ તૈયાર કરે છે તો બહુ. ટેલેન્ટેડ છે. બધું નવું નવું ફેશન જોવા મળે છે એમના થકી.
સમયમાં છે ને ફેશનનો એક મહત્વનો ભાગ બની ગયો છે એ લોકો છે ને પોતાના દેખાવને વધુ આકર્ષક બનાવવા માટે અ નવી નવી સ્ટાાઈલો અપનાવે છે.
હા બિલકુલ. કુલ અત્યારે તમે જોશો ને કે એક સાડી જેવી સિમ્પ લ વસ્તુ પણ. લોકો કેવી અલગ અલગ રીતે એને પહેરી શકે છે અલગ અલગ રીતે સ્ટાઇલ કરી શકે છે સાડીને પણ.
હા કારણ કે છે ને હવે લોકો છે ને ફક તે જરૂરઆત માટે ક પડા પેરતાતા પહેલા. પરંતુ હવે કપડા વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખાણ બની ગઈ છે. અરે જુવોઓ ને આજકાલ તો છોકરાઓમાં પણ જો ને જીન્સ ટી શર્ટ હુડી અને શોર્ટ શૂઝ. કેટલો ટ્રેન્ડ વધી ગયો છે અને છોકરીઓમાં પણ વિવિધ પ્રકારના ડ્રેસ કુર્તી જીન્સ અને ફ્યુઝન વેર ખૂબ લોકપ્રિય બની ગયું છે એથી લોકોનો આત્મવિશ્વાસમાં પણ વધારો થાય ને.
આ વાત, ના બિલકુલ આ વાત તમે મને સા છે તરીકે પહેલાંના લોકો કેવું ખાલી એમનું શરીર ઢાંકવા પૂરતાં અ કપડાં પહેરતા હતા. એમને એવો કોઈ ફરક નહીં પડે કે આ કેવા કપડાં છે પણ અત્યારે એક અ આ જે ફેશનનો દોર ચાલી રહ્યો છે. એમાં એમાં લોકોને અ એક કપડું પહેરીને એ લોકો છે ને સાચું કહુંને તો બોર થઈ જાય. એ લોકો અરે નવું ને નવું સતત કંઈક જોઈતું જ હોય છે. પહેલાં આપણે કેવા જીન્સ આમ ફાટી જતી હતી. તો આપણી મમ્મીઓ કારી્ય લગાવી દેતી હતી કે એ ફાટેલું ચીન્સ પેર તા પણ નતા અત્યારે તમે જોશો તો એવા ફાટેલા જીન્સના લોકો કેટલા ચાર ચાર પાંચ પાંચ હજાર આપીને ખરીદે
ખરી રહી છે. સાચી વાત કરી એક તો એ જ હું કેવા માંગતી હતી કે ઘણા લોકો તો છે ને ફેશન ના નામે વધારે ખર્ચ પણ કરી રહ્યા છે. સાચું ને? મતલબ એવું છે કે અ ફેશન સારી બાબત છે પરંતુ ખર્ચ પોતાની આવક પ્રમાણે જ કરવો જોઈએ ઘણા લોકો તો જો ને બ્રાન્ડ ના કપડા પણ ખરીદવાનું પસંદ કરે છે.
બિલકુલ બિલકુલ. અને અ આજકાલ તો જ છોક રાઓ નાના છોકરાઓના પણ કપડાઓમાં કેટલા બધા ઓ ફ્રેન્સ કે આપણે જોઈને બી આપ આપડે લો ખાઈ જઈએ કે આ લઈએ કે તે લઈએ કેટલા સરસ સરસ મ મતબ ઓપ્શન આવે. નાના બચા
હા હા એ વાત તો તમે ખરી કેધી નાના છોકરાઓમાં ખાસ. કરીને છોકરીઓ ના કપડા કેટલા મતલબ સ્ટાલિશ હોય છે, જોઈને જ આપણું મન થઈ જાય છે પેલા આવા કપડાઓ ક્યાં હતા છોકરીઓ માટે હોય કે ભલે છોકરાઓ માટે તો પેલા કોઈ ઓપ્શન જ નહી હતું છોકરીઓ માટે તો થોડું ઘણું ઓપ્શન હતું. પર હવે તો છોકરાઓ માટે પણ નાના-નાના છોકરાઓ માટે પણ કેટલા સારા-સારા ઓપ્શન મળી જાય છે આપણને.
બિલકુલ અત્યારે. આજે ફેશનનો દોર છે ને બહુ ઝડપથી વધી રહ્યો છે, અને આ જેે ફેશનના ટ્રેન્ડ છે ને એ મહિને મહિને હપ્તા હપ્તામાં બદલાતા જ રહે છે. તો પણ મને આ બધું યોગ્ય નથી લાગતું કે તમે. ફેશનને ટ્રેન્ડને અનુસૂર તમે વારે ઘડી તમારા કપડાં. ને મતલબ બગાડતા રહો છો ખોટા પૈસા વેળખો છો, જરૂરિયાત મુજબ જ તમે કપડાં લો. તો સારું રે.
હા એ વાત પણ તમારી સાચી જરૂરત મુજબ થી કપડા પહેરો હવે આ આજકાલનો જમાનો આ ઓનલાઈન જમાનો થઈ ગયો છે. ખાવટી જમાનો થઈ ગયો છે કે લોકો દેખામને કારણે. આ નવા નવા બ્રાન્ડના અને ફેશન ના કપડાં પહેરીને જયારે એ લોકો ફો પોસ્ટ કરે છે નહી એના કારણે આ બધું વધી રહ્યું છે.
તો તમે જોયું હશે કે આજકાલ ફેશનના નામે લોકો કેવા કેવા અતરંગી કપડાં પહેરે છે જે બિલકુલ ઢંગ કોઈ એમ એમાં સેન્સ પણ નથી હોતું. એ ફેશનના નામથી કેવા આમ ખરાબ ખરાબ કપ કપડાં પહેરે છે. અને એમને જોઈને બીજા લોકો પણ એ રીતે પ્રેરાય છે. તો એક સમાજ ને અ ખોટટું અ એક મેસેજ જાય છે.
હમ્મ હમ્મ એ વાત તમારી સાચી. ને આપડે છે ને આપણા શું કે અ એ શું કે ડિઝાઇન અને ટ્રેન વિશે માહિતી મળી જાય છે ને હવે તો જોન ઓનલાઇન. પણ કેટલું બધું સી શખવા મળી જાય છે, જોવા મળી જાય છે. હા અને અલ સેલ્ફી બોલો.
કઈ નઈ બસ આજ કીધી હતી કે આપણે આ ફેશનના ફિલ્ડમાં પણ જો આપણે એવું સ્ટિચિંગનું છે એવું કંઈ શીખી લઈએ તો બહુ સારો કરિયર છે એવા કેટલા બધા છે કે જેમને ઘરથી નાના આવા એક હાથ મશીનથી શરૂઆત કરીને આજે ક્યાંથી ક્યાં ચગાસ છે કે રેડ કાર્પેટ સુધી પહોંચી ગયા છે. એમની મહેનત અને એમની જે ફેશન્સ સેન્સ છે કંઈક ને કંઈક સતત નવું બનાવતા રહેવાની એમની જે જીદ છે તો એમને ક્યાંથી ક્યાં પહોંચાડી ગઈ
હા એ વાત તો તમારી ખરી છે કે આ જે છે એ બધું કઈ આપણને આવડતું હોય તો આગળ આગળ સુધી આપણે જઈ શકીએ છે. અને આ જો ને આપ આપણા ગુજરાતમાં પણ પરંપરાગત અને આધુનિક ફેશન નું સુંદર મિશ્રણ જોવા મળે છે. નવરાત માં પણ લોકો પરામભર ચણિયા ચોળી અને અ એ બધું પહેરી રહ્યા હોય છે નઈ?
બિલકુલ બિલકુલ.
ચાલો તો હા એ જ હવે પછી વાત કરીએ થોડી ઠીક છે, ચાલો રાધે રાધે જય શ્રી કૃષ્ણ.